હલો.
હલો.
હા બોલો બોલો.
હા કેવું મજામાં?
બસ મજામાં મજામાં.
હમ
અત્યારે શું કરો છો શું શું કો છો?
અત્યારે તો કોલેજમાં ડિગ્રી ચાલે બેચલર તમને કેવું બાળપણ વતું તો બાળપણ વધારે ગમતું કે અત્યારે ગમે?
મને છે ને બચપન બો જ ગમતું હતું અત્યારે નહીં ગમતું બિલકુલ. કારણ કે જે પાંચ વર્ષ આપડે જયારે આપડે મમ્મી પપ્પા સ્કૂલ માં નતા મોકલતા ને એ સુધી ની લાઈફ જ સારી હું તો કઉ ને પછી તો બધે ભાગમ ભાગ જ છે ભલે ને ભણવા ભણવા જતા હતા તોએ લોડ તો હતો જ ને. હોમવર્ક કરવાનું આ એ ટીચરો નું સાંભળવાનું મમ્મી પપ્પા નું સાંભળવાનું
એમ નહી પણ એમાં શું હતું નાના હતા ત્યારે ફાયદો હતો. છ દિવસ ક્યાં પતી જાય કશું કામ ના કરાવે ઘરમાં કશું જ નઈ. સવારે ઉઠો સ્કૂલ જાવ ટ્યુશન જાવ
બસ બસ એજ તો યાર કાશ એવા દિવસ પાછા આવી જાય ને આપડા.
હમમ એ દિવસો બહુ સારા હતા અને તે જેમ જેમ મળે તે એમ કે છે તમારે આ કરવા પડશે તે કરવુ પડશે અને કરતા તો બેટર હતું ને કે આપડે એજ કરીએ. ના ના હતા ત્યારે જ પોતાના મનનું
એક જ હતું ને કાતો રમો કા તો કા તો સ્કૂલ માં જવો ને સીધા આવો સીધા ઘરે આવો બસ થોડુંક અમુક જે આ તે બધું ભણી લેવાનું મમ્મી જે ભણાવે ભણી લેવાનું હોય.
હ અને એમાં બી તોય સ્કૂલ લાઈફ તો તોય આપડે આઠ થી બાર હતા ને એ સારી શું રોજ મજા આવે સ્કૂલમાં આઠ થી આઠ થી બાર માં તો શું દિવસો હોય મજા આવી જાય એક થી એક થી સાત ધોરણ માં મજા આવી જાય પણ આઠથી ધોરણ માં થોડા વધારે મોટા થાય એટલે શું બધાનું રોજ જોવા મલે એમાં ફેબ્રુઆરી મંથ મજા આઈ જાય
તો હો તો ટીચર જેવા હતા તેવા છેેઠળ કરતા ક્લાસમાં હા એવું - જરા છે ને ટીચર બધા આવ અમુક છોકરા છોકરી કેવો કે અમુક ટીચરો કેવા હાઈટમાં ઓછી હોય એવ બધું હોય નામો પાડે અમે તો નબો બોલીયે હે છોકરાઓને કે તમારે આવું નઈ બોલવાનું. ટીચર સે આપડા ગમે તેવો હોય અમારા ટીચર હતા ને તેને જો જો કરીને બોલતા વાળ કરે ને તો મોડું વાકડું કરે જો જો કરે તેથી જેનું નામ જોજો પાડ ડી એ ટીચર આયા જોજો ટીચર આયા જોજો ટીચર આયા હિ હિ હિ એવા બધા નામો પાડતા બાપરે
બોસ હો થાય બો કંટારી જા એટલું એટલું બધું કાંડ કરે ને સાહેબો કંટાળી જાય. પેલી અમે કેવું કરતા આઠમા ધોરણમાં એક રબરની ગરોળી આવે ને એ ગરોળી સાહેબ બોર્ડ પર લાખતા હોય ને તો અમે શું કરીએ એ ગરોળી સાયન્સ નો લેક્ચર હતો એ એ લખ્યું મ અઢી માજ રેતા ને મને હારી રીતે ઓળખે અને એમના લેક્ચરમાં એ ભણાવે ને નાખી આખા લેક્ચર ના બેહે તો બી એટલુ બોરિંગ લાગે ત્રણ ત્રણ લેક સડી ભાય પીરિયડ જોડે દોઢ દોઢ કલાક ના અને એ બી સાયન્સ અને મને પહેલેથી સાયન્સ ઓછું ગમે મેથ્સ મને વધારે ગમે.
જબર જ બાપા એને જો ઘરડી નાખી છે તો નકલી
એવું એ એવી રીતના નાખીએ એક દિવસ કેવું કરીએ અમે એમના ઉપર નાખી દી એવું લાગે કે સાચ મા સાચે પણ અમારા ખાસમાં યુનિટી બહુ તો છે ને એક છોકરો ઉભો થઈને લઈ લે કે સર ભાગી એ ભાગી ગયા એમ કરીને લઈ લે અને પછી કેવું કરી એમ એ છોક છોકરોને ડર લાગે જ ને તો જેજે છોકરીને ના ખબર હો ન એમને બેન્ચીસ પર નાખીને એમને બીવડાાવીએ પહી એની બાજુવાળો હોય ને એને કહી રાખેલું હોય કે લઈ લેવાની.
હા હું હોવ ઘેર જાઓ હાવ હો વા
પછી બોલ્યા ની સર તમને
અરે પછી એક દિવસ પકડી ગયા હતા ઓફિસમાં લઈ ગયલા. એ દિવસ થી હજાર ભી મળે ને તો ટોટ મારે. પ બારમુ મા ભી બારમામાં બારમા માં ભી દેડકો અને સાપ એવ લૈયા આયેલા.
એમાં
અરે કેવું હતું બારમાં તો કેવું અમાર ક્લાસ ના ટોપર જ અમે. ટેન્થમાં બી એવું ટ્વેલ્થમાં બી એવું અને ટ્વેલ્થમાં તો કેવું હતું સરકળાય ને બોયસ ને ગર્લ્સ ને હા બોયઝ અને ગર્લ્સ ને બંનેને બોયસ ને ગર્લ્સને બંને જો પહી છેલ્લે છેલ્લે તો રિઝલ્ટ બગડ્યું ને પછી તો કેકે આમ ને તેમ આમ જેમ થાય પહી લાસ્ટમાં સરગું થઈ ગયું ત્યારે એવા નાઈ ગયો પણ પેલા શું મસ્તી કરી.
કેટલી મજા આવે ને.
હા બહુ મજા આવે સ્કૂલ લાઈફ તો બહુ અલગ હતી હવે તો એવું કશે નહી.
હ અને પેલા જેવુ રહ્યું નહી હવે કશો.
હા અત્યારે ને ફેસ્ટિવલ માં બી તમે જોવો ને તો અત્યારે કેવું સગાવાલા માં બી હોય એ બધાને બને પણ કેવું અમુક સાઈડ ના બનતુ હોય અમુક ને ના બનતો હોય અત્યારે એવું બધું થઈ ગયું.
અને અને સાચું કહું હા અને ફ્રેન્ડસ માં એવું થઈ ગયું છે પાર્સાલિટી વધારે થઈ ગઈ છે દેખા દેખા
હા અરે સો અપ તો અત્યારે બધું થઈ ગયું ભલે ને આપડી પર્સનલ લાઈફમાં કશું ના હોય પણ સોશિયલ લાઈફમાં ડીપી સારું હોવું જોઈએ બ્રાન્ડેડ ક્લોથ હોવા જોઈએ પણ એ લાઈફ થોડી છે.
એ લાઈફ થોડી છે આપડી જે અંદર આપ રેગ્યુલર યુ સોરી રેગ્યુલર આ પડે રહીએ છીએ એ તમારી લાઈફ છે.
હા જેને તમે રોજ તમે મળતા હોય. એ બધું અત્યારે મેન જે થાય છે ને ઇન્ફ્લુએન્સર હોય એ કે એમની ઇન્કમ સારી છે આમ તેમ પણ એના લીધે વધારે પબ્લિક એ થાય છે ઇન્ફ્લુએન્સ છે બોલીવુડ છે બધું એના લીધે વધારે એ થાય
હા સા
એમાં તો હું પોતે બી આવી જાઉં બધા આપડે આવી જઈએ કોઈ બાકી નહી આપણેે આ વસ્તુ જોઈએ તો આપડે આ વસ્તુ જોઈએ છે બસ એમ
સુધારતા નથી કોઈ આપણે પોતાની જાતને તો હવે હું તો એવું વસ્તુ માનું કે જો ભાઈ જે જગ્યાએ આપડે હવે દુકાન આપણેે મોલોમાં લેયા જઈએ હવે તો એસી નું ભાડું કાઢે એજ વસ્તુ તમને દુકાનમાં મળી જતી હોય
અડે અડધા ભાવમાં મળી જાય તમે તો સુરતમાં રહેલા છો સુરતમાં જે શર્ટ એમ નઈ સુરતમાં જે શર્ટ ત્રાન્સો મળતો હોય ને એ જ શર્ટ તમને જુડિયોમાં સાંજે છસો સાતસો માં મલે.
હા અને મને તો બધું ખબર સાડીઓ થી લઈને ટોલી થી લઈને બ ઘુ મને ખબર છે એટલે હું અહિયાં થી લઉું જ નહી સાચું કહું અમને અહિયાં તો બહુ મોંઘું મળે બ ધી રીતે કપડામાં ઠેકાણું ના હોય કસુ ના હોય હું તો જાઉં ને મા ઈવન મારે છોક છકરી ના કપડા ભી હું સુરત થી જ લઉં અને આપણને આઈડિયા હોય ને કે આ વસ્તુ અહિયાયા આટલા સારા ભાવમાં મળી જતી હોય જોશું કામ છોટા પૈસા હ ભના
હા એ બી એવું જ ને અને બીજું કે
સાચી વાત હા બોલો તમે વાંધો નહી
એ એમ નહ મને બધું આપણને એ બી થઈ જ અને સુરત તો હોલસેલ માર્કેટ માટે જાણીતું છે એટલે પછી
હા હ
સસ્તું બી થઈ જાય ને આપડા પૈસા બી ના બચે
હા એજ તો પૈસા બચે અને પછી મારે કેવું મમ્મ ઘરે જવાનું હોય તો મારે તો કઈ સ્પેશિયલ ભાડું ભાડું ને જવાનું નહી એટલે પેશ તમે ત્યારે જાાવ ને એ રીતે પપ્પા કે ભાઈ તો દીદી લઈ જાય પછી આપણને જોય એવ લઈ લેવાનું અને એટલા જ પૈસામાં મને મળતું હોય અહં ત્યાં આગળ પણ અહીંયા ડબ્બલ પૈસા હાલવાનું મા શું અને વસ્તુ જો એક આ કપડાં એું શું છે નેધ મારું માનવું એવું છે ને કોઈ દિવસ પૈસા એનામાં ખર્ચો નહી કરવાનો કારણ કે જો એક વાર ફેર શું આપ હવે જો પાંચ હજારની વસ્તુ લાવ ને પહેરીશ ન હ ડ્રેસ તો એને એક જ વાર પહેરી શકેશ પછી આપડે કેવું છે ખબર છે અને આ આજ નહી પહેરવું મારે
અને કેવું ઓનલાઈન માં બી કેવું આપડે મંગાય ને તો સારા મ મરિયલ નહી આવતું કોક જ વાર સારું આવે આમ આમ મીશો પર તો છે ને સાવ બકવાસ મટીરિયલ આવે અરે એક શ સી્તેર નો શર્ હોય ને આટલા ન હોય પણ આપણે એ મટરિયલ પહેરીને આપણે પહેરવું ના ગમે એવું પોલિસ્ટર કાપડ હોય ને અને એનો જ એ જ આપડે ત્રીસ રૂપિયા અમારીને બસો નો સર્ટ એવી રીતના લાગીે ને તો આપણને થોડોમ એ મળે
અરે આપણેે આંખે અને હાથે પકડેલો એ કપડું એ એ આપણે જોઈએ ને એ ફરક જ પડે અને આપડે એને એકવાર ચેક કરીએ બરાબર આવે છે ફિટિંગમાં આા તે તો આપડે કમ્ફર્ટેબલ લાગે છે કે તો આપડણે લઈ ભી શકીએ
હા
તો પછી અને ને હું તો વાંચુ કઉ મને તો હું બહાર થી પેલા ઓનલાઈન મગાવું છો ને મારે મંગાવશો ને આવેશું એવું છે.
મારે મેં તો એક હજાર મીશો પર મંગાવેલું પછી નહી મંગાવતી હા એમેઝોન ની એ સારી છે ભ
એમેઝન સારું છે.
હોય છે એમેઝોન મને ગમે એમેઝોન ફ્લિપકાર્ટ બી થોડું સારું છે પણ ફ્લપ પણષ કપડાંની શોપિંગ નહીં કરી પણ એમેઝોન પર કરીએ ને તો એમેઝોન સારું છે બાકી પેલું તો નહી
હા પીઝો તો ખાલી કે એ સારું નહ આવતું એની અંદર
હલો
તો આપડે ખાલી હા બોલો સાંભ
હા બોલો શું કેતા હતા વોઈસ થોડો એ આવતો હતો.
આવે છે ને હવે
હા હ હવે આવે છે.
માવ વનર ચાલુ કરો તો કે પછી કેવીને
શું
નહી તમને નહી મહત્ણ જોડ કરે કસ વાદ બોલો બોલો પછી આવું બધું છે અવે તો. કરી લીએ હું સુરતમાં જાઉં ને તો મને તો બધી જગ્યાએ આઈડિયા છે કે કઈ જગ્યાએ સારું મલે. એટલે ત્યાં તો આપડે ત્યાંથી જઈને જ લઈ લેવાનું અહિયાં ખોટું અમે તમે નઈ માનો અયા તમે જોને દુકાનમાં જઈએ ને તો હું દિવાળીમાં એક જ વાર અમને કીધું તો કે ચાલો મને લઈ જવાનું હોય તો કપડાં જોઉં તો ખરા અહીંયા કેવા મ તો તમે નઈ માનો ત્રણ હજારથી તો સ્ટાર્ટ
હમ હ
ડ્રેસ ડ્રેસ ત્રણ હજારથી સ્ટાર્ટ. અને તમે જોવોને એ ત્રણ હજારને ચાલ હું વિચારું ચાલ આ મને શું કે લઈ લે. પણ મને હાથમાં અળવાઈ ના ગમે એવું કપડું હતું. મેં કીધું તું આને મેં કીધું ત્રણ હજારનું મેં કીધું આને મારવું પડશે મારે. મેં કીધું આ શું ઉલ્લું બનાવા બેઠાં છે મેં કીધું આ લોકો ત્રણ હજાર મેં કીધું કે હ કી હજારના હું ત્રણ હજારમાં ત્રણ જોડી લાઈશ મેં કીધું અને એ બી આના કરતાં કવોલિટી હારી. હમ્મ.
છે.
કામકાજ નહી હારું બાપા નહીં આ કપડાં છોકરાઓ ના બી નહીં હારા મલતા.
હા પણ કેવું છે હવે બધી જ જગ્યાએ બધું ઘણાં તો દુકાનવાળો ભાવ બોલે ને આ ણને શરમ આઈ જાય કે આ હું આ કપડાંનો આ ભાવ બોલી શકતો હોય એ મટીરિયલ હોય છે.
હા હાચી વાત છે એને ખબર નઈ પડતી આપડે એને હમજાવું પડે. કે ભઈ હું તો કહી દઉ ભઈ આ તમ ઉલ્લુ બનાવો છો આજ કપડો હું તમને લઈ આલુ મેં કીધું એ તો હું બોલી જ દઉ હું પાછા એ લોકો એવું બોલેને એ જાઓ બેન કે લઈ આવો એવું પાછું બોલે. એવી કઈ ઓછા ના હોય.
હ.
દિવાળી ન તહેવાર આવશે નહીં હલો દિવાળી ગમ છ?
હ. દિવાળી ગમે પણ કેવું એટલી બધી નહીં પણ ગમે તો ખરા ફેસ્ટિવલ એન્જોય બધાં જ
હમ્મ, ફટાક હમ્મ ફટાકડા ફોડો છો તમે કે નહીં ફોડતા?
ફટાકડા તો હુ નહીં ફોડતી એ નાની હતી ને એક હલો.
એ હે.
આવે છે વોઈસ? એટલે કેવું નાની હતી ને ત્યારે એક દિવસ ફટાકડામાં કાનમાં ફૂટેલો ન માર ભઈએ ફોડી નાખ ખેલો ત્યારની હું નહીં એટલે મતલબ કેવું થયું એને મૂક્યું અને હું છે આમ કરીન મને કે નઈ ફૂટ્યો જ્યાર આમ નીચેમાં જોયું ને તો એકદમ મારા કાનમાં ચયલો થોડોક દૂર હતો. એવું હતું પછી હું નહીં એ કરતી જ
લાગે નહીં હું હું તમને હું નાની હતીને તને સ્ટોરી બતાવું. હું કઈક દસ હું મારી સ્ટોરી કવ હ હાભળો હસવા જેવી વાત છે. હું દસમા ધોર નઈ દસ નઈ સોરી દસ વર્ષની હોવીશ હું દસ વર્ષની હોઈશ ને તો માર મમ્મી કે ને કે ઘ ઘર બનાવતો સ બનાવતાં હશે ને. તો તે ટાઈમે દિવાળીનો ટાઈમ હતો તો કંઈક ઘર બનાવતા હશે ને તો ત્યાં કંઈક રેતી હશે. મમ્મી કેય જા. કે બેટા કે રેતી લઈ આય કે મારા કઈ છોકરાઓએ છે ને રે ની અંદર આટલો મસ્ત પેલો લક્ષ્મી બમ આવે ને એ. ટમોટો એ કાય દ તો અને હ તો મસ્ તો ઝુકીને લેવા ગઈ છે. તેલોજ મોટયો વાળ જિદા આગના વાળ ઉડી ગયા.
હા હા.
એે